હલો.
કેમ છો બેન?
શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ બેન કેમ છો બેન?
તમે કેમ છો?
હ હું પણ મજામાં છું આજે ને આપણે દોસ્તી પર વાત કરીએ.
અરે કેટલો શ એકદમ વિશેષ આજે તો તમે કેટલો સુંદર વિષય લીધો છે. દોસ્તી. એટલે બધા રિશ્તો આવું કહીએ કે લોહીના આપણને મળે છે સગા સંબંધી વાળા ભાઈ બહેન માતા પિતા પરંતુ. તો દોસ્તી એવો અ રિશ્તો છે એવો આપણો સંબંધ છે જે આપણને આપણા ચુનાવ થી આપણા સાથે રહેતા આપણા મિત્ર થી ક્યારે દોસ્તી થઈ જાય અને ક્યારે એ સંબંધ આટલો ગેરો થઈ જાય આપણને ખબર જ નથી પડતી.
એકદમ સાચું થયું બેન એજ સાચો મિત્ર સુખ અને દુઃખ બંનેમાં સાથે ઉભો રહે છે એ જે ફક્ત હસવામાં સાથે રહે છે એ જે મિત્ર નથી પણ મુશ્કેલ સમય પર સાથ આપે છે એ જે સાત સાચો મિત્ર કેવાય. એ જે દોસ્તીનું સબસે મહત્વનું અ ગુણ શું. એ જે કે વિશ્વાસ અગર પણ દોસ્તી લાંબી ટકી શકતી
બિલકુલ સાચું કહ્યું તમે કે જે સાચો મિત્ર છે એ પણ એ આપણને જે આપણો નબળો સમય હશે ને એમાં પણ આપણને સાથ આપ્યો એજ સાચી મિત્રતા બીજા બધા એવું કહી શકીએ છી કે દેખાવના રિશ્ તો બહુ બધા હોય છે પણ જે આપણને નબળા સમય પર કામ સાથ આપે એ જ આપડો સાચો મિત્ર.
એ જે સાચી વાત થઈ એ જે અ મને લાગે છે કે પ્રામાણિકતા પણ જરૂરી છે એ જે સાતા મિત્ર એ સાચા મિત્ર એકબીજા સાથે ખોટું બોલવા નથી એ જે શાલાના મિત્રો જીવનભર યાદ રહે છે એ જે શાલાના દિવસ દિવસો ને મિત્રો નો યાદ ખુબ ખાસ હોય છે.
બિલકુલ. જેમની મિત્રતા અમે અમારે તમે જેમ કહો છો કે અમારા આજે હું એક ગૃહિણી છું અને કેટલા બધા વર્ષો થઈ ગયા છે મારા લગ્ન ને પણ તો કોલેજ ના મિત્રો આજે પણ અમારે અ અમે જયારે વાતો કરીએ છીએ એવું લાગે છે કઈ બદલાયું જ નથી બધું એમનું એમ છે જયારે મિત્રો એવા જ હોવા જોઈએ કે આપણે એમનીમ નથી ભલે કેટલા વખત પછી મળીએ તો પણ એવું લાગે કે જાને જાણે કાલનો સમય હોય ને એવું.
એકદમ સાચું થયું એ જે મિત્ર સાથે અભ્યાસ કરવાની મજા પણ અલગ હોય છે. એ જે એકબીજાને સમજવાતા સમજાવતા જ્ઞાન પણ વધે છે એ જે અ જો મિત્ર એને પ્રેમ થી સમજાવે અને સચ્ચા માર્ગ પર લાવવાની કોશિશ કરે છે
બિલકુલ સાચું કહો છો તમે કે મિત્રો સાથે ભણવાની રમવાની બધી જ એક્ટિવિટી કરવાની એક અલગ જ આનંદ હોય છે એનો અને એ આનંદમાં આપણે આપણા પસંદીદા મિત્રો દોસ્તારો સાથે જે એક્ટિવિટી કરીએ છે એ આપણને શીખવામાં પણ બહુ જ મદદ કરે છે.
પણ આજકાલ પણ એવું હોય છે કે સોશિયલ મીડિયા પર ઘણા મિત્ર બને છે. પણ બધા સાચા મિત્ર હોય જે જરૂરી નથી એ જે દોસ્તી સમય સાથે મજબૂતી બને એ જે વિશ્વાસ એજ સમાન અને સહયોગ દોસ્તી વધારે ગાઢ બને છે.
બિલકુલ સાચું કહો છો સોશિયલ મીડિયા વાળી મિત્રતા એટલે ખાલી એવલા આપડ કોઈ પણ અમ આમ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ખાલી મિત્રો એ એમાં કેટલી આપે સંખ્યા હોય ભલે હજારો કેટલી સંખ્યા હોય પણ સાચો મિત્ર તો આપણેે કહીએ કે આપડા ગ્રુપમાં બે કે ત્રણ જ હોય છે એક બે ત્રણ જ હોય છે. સાચા મિત્રોની ગણતરી હજારોમાં નથી હોતી. એ એક કે બે પણ એ હજારો પર ભારી થાય એવો હોય છે.
એકદમ સાચું થયું એકબીજાને હિંમત પણ આપે છે એ જેને મુશ્કે લ સમય આશા અને આત્મવિશ્વાસ પણ આપે છે. એ જે માફી માંગની અને માફ કરની આજે કોઈ દોસ્તી ઝઘડા થઈ જાય તો બહુ જ જરૂરી છે.
બિલકુલ ચોક્કસ વાત કરી તમે કે એકબીજાના સમય પર સાથ આપવો હોય ને ની પરિસ્થિતિ સાંભળવી સમજવી મિત્રતા ત્યારે જ મિત્રતા જોઈ ને તો સમય માંગે છે સમય સાથે સાથે એમનો સંબંધ ક્યારે ઘેરો થઈ જાય છે એમને જ ખબર નથી પડતી આપણે ભણતા ભણતા મિત્રો અ અને ક્યારે એ પોતાના આપડા મતલબ એક જીવનનો એક બહ મહત્વપૂર્ણ ભાગ થઈ જાય છે ને એ આપણને એની ભાન જ નથી પડતી એને જ સાચી મિત્રતા કહેવાય.
એકદમ સાચું થયું બેન એ જે અંકાર દોસ્તીનો સબસે મોટો દુશ્મન છે. એ જે નમ્રતાની ઘણી સમસ્યા હલ થઈ જાય છે એ જે સાત સા ચો મિત્ર હોય છે એ જો જીવન સરળ લાગે.
બિલકુલ સાચા મિત્રતાને ગણિત આપણે જોઈએ ને તો આપણે કહી શકીએ છે કે જે આપણું હિત સમજે. અને આપણને આપણા જીવનમાં લક્ષ્ય પ્રાપ્તિ માટે આપણને સારી સારા માર્ગ પર દોરે એ જ સાચો મિત્ર કહેવાય અ અને મિત્રતાનો ચુનાવ કરતા પહેલા આપણને એ મિત્રતાના બે ત્રણ ગુણો આપણને પારખવાની બહુ જ જરૂરિયાત હોય છે કે કેવો માણસ છે. એની કેવી મતલબ એની એનું ઈમાનદાર છે મહેનતુ છે. અને અમ એકદમ કવાય ને કે એના જે ગુણો હોય ને એ એકદમ સારા હોવા જોઈએ એની ભાવના માં ઈર્ષ્યા કોનું ખોટું ઈચ્છવું એવું ના હોવું જોઈએ. તો જ એ આપણે એ સારો માણસ ભી હોવો જોઈએ મિત્રતામાં આ સોથી પહેલો પહેલો ગુણ આપણને પરખવા જેવું
એકદમ સાચી વાત થઈ એ જે ફક્ત ખુશી ના દિવસોમાં સાથે રહેવું આસાન છે. પણ જો મુશ્કેલ સમ્યા હોય એ જે સાત આપણો એ જે ખરી દોસ્ત એ જે ક્યારે એક નાનકડી મદદ પણ મિત્રને મોટી હિંમત આપી દે છે એ જે એકબીજાની સારા કામ માટે પ્રેરણા પણ આપે છે.
બિલકુલ સાચ્ચું કહો છો તમે. આજકાલની જે સોશિયલ મીડિયા વાળી મિત્રતા છે ને એ તો મારા સમજથી બહાર છે દૂર છે. કારણ કે ખાલી અ એક સ્ટેટસ લગાવવો બર્થડે વિશ કરવું પછી એજ ખાલી મિત્ર તા હોતી નથી પરંતુ અમ એકદમ નબળા સમયમાં અને અ કોઈ પણ પરિસ્થિતિમાં જે વિપરીત પરિસ્થિતિ હોય એમાં આપણે જે સાથ આપીએ એ જ સાચી મિત્રતા હોય છે બાકી સ્ટેટસ મૂકવું ફોટા મૂકવા એ કઈ મિત્ર તા હોતી નથી.
કે જેે સાચી સલાહ આપવી એ પણ મિત્રની ફરજ છે. અને મિત્રની સફળતા જોઈને ખુશ થ ખુશ થવું જોઈએ ઈર્ષા નહીં કરવી. એ જે આજકાલ સ્પર્ધાના કારણે ઘણા સંબંધો ખરાબ થઈ જાય છે. એ જે પણ સાચી દોસ્તી માં સ્પર્ધા કરના સહયોગ વધારે હોય છે, તો વિશ્વાસ તૂટે અ તૂટે ની એટલે મિત્ર સાથે હંમેશા સાચું બોલવું. અને વિશ્વાસ જાલવો.
બિલકુલ ચોક્કસ વાત કરી તમે કે જે સમય ની એક તો અનુકૂલતા અને ઈછાની હોવી આપણા સફળતા આ સૌથી મેન વાત હોય છે એ તો આપણને ખબર પડી જાય જાય છે કે આપણા પ્રત્યે ભાવ છે એ વિચારે છે ખોટ
એકદમ સાચું થયું એ
હા ભણ છે એ તો સાથે રહેવાથી આપણને ખબર પડી જ જાય છે. તો એવા મિત્રનો ચુનાવ કરતા પેલા આપણને બહુ ખ્યાલ રાખવો જોઈએ જે આપડી અ આપણું સારું ના ઈચ્છતું હોય એ આપણું સારું મિત્ર તો બની જ નથી શકતો.
એ જે સાચું થયું એ જે સમય પર દોસ્તીને મજબૂત બનાવે એ જે વર્ષો સિદ્ધ શુદ્ધ સુધી નિભાવેલી દોસ્તી ખૂબ ખાય છે એ જે મને તારા બાલપન ના મિત ત્રો આજે પણ યાદ આવે એ જે યાદો જીવન ભર ખુશી આપે છે એ જે કામના કા કારણે મિત્રો ઓછા મલી શકે.
તુ કહો છો તમે.
એમાં એમાં કોઈ વાંધો નથી એ જે દિલનો સંબંધ મજબૂત હોય છે. એ જો ખૂન રો નહી રિશ્તો હોણોં જરૂરી નથી. એ જો મ મંજા પ્રેમ હોણા જરૂરી છે. એ જે ફોન સંદેશ અથવા થોડો સમય કાઢીને પન સામ સંબંધ જાનવી શકાયા.
હા, મિત્રતામાં ખૂન નો રિશતો નથી હોતો એ તો આપડે પેલા જ ચર્ચા કરી લીધી. કે આપડ બસતા આપડા જન્મ જે આપડે આપડે સાથે રહીને ચુનાવ કરીને આપડે મિત્રને અમ આપણા માટે જિંદગીમાં અને અ ચૂની શકીએ છીએ એને બી બધા તો આપણને પહેલે થી જ અ મ શે મા-બાપ, ભાઈ-બહેન પણ મિત્રતા એ આપણને ભાગ્ય થી આપડે સાથે ચુનાવ થી મલે છે એમ.
એકદમ સાચું થયું એજ પેટ પેસાથી ઘણી વસ્તુ ખરીદી શકાય, પણ સાચી દોસ્તી નથી ખરી શકાય.
છું તમે અને આ મિત્રતા વિશે વાત કરીને મને તો મારા મિત્રો ની યાદ આઈ ગઈ છે. હમણા તમારાથી ફોન મુકતા જ હું મારા મિત્રોને ફોન કરવાની છું. અને એની સાર સંભાળ રાખવા લેવાની છું કે બહુ દિવસ થયે ગયા છે અમારે વાતો ઓછી થાય છે પણ અમે અમારા કરીબ બઉ છીએ. કેટલા વર્ષોથી અમારી મિત્રતા અ ચાલતી આવી છે. તો ચાલો પછી આ વિષય પર તો બહુ લાંબો વિષય છે આના પર ચર્ચા કરતા-કરતા તો સમય નું ભાન જ ના રહે. ફરી આપડે મલીશું અને કોક વિષે આ વિષયો પર જરૂર થી વાત કરીશું. જય શ્રી ક્રિષ્ન.
જય શ્રી કૃષ્ણ આવજો.